હાલો. વાદીયો.
ન અવાજ જ નહીં. હા કરી. આવ કરી, આવ કોઈ હા.
હવે આયો.
ગ વાત કરવાની હવ
હાલો.
બોલો.
ફરવા ક્યા જાઓ
હું પ્લાનિંગ ગોઠવો.
પાણી તો કરીએ સંખ્યા થઈ જશે
સંખ્યા તો કેટલી કરવાની
હું હ જો અગિયાર જણા થાહે બરોબર. તો આપડે અગિયાર સીટ. તે લજારી કર દેવા ની, અને અઢાર જણા થાય. બરોબર તો અઢાર સીટર કરીએ અને એકવીસ જણા થાય તો એકવીસ ડેડ કરીએ, તો કેટલી સંખ્યા થાય આમાં આસરે
બટ હોલ હતર જણા જેવું થાય.
હ્યાં
હોળ હતર
હોળ હતર
હા હા
તો ઓળદ તો હરીયારી થાય તો પહિ સંખ્યા આપણે બે થઈને વધારે કરવી પડે
હમ્મ
કારણ કે એનું કારણ હે.
હ. હમ્મ તો પૈસા તો જો સંખ્યા કરો બહ કોક વિચારો આગળ હમ્મ હ.
હ તારા સર્કલમાં જેટલા લોકો હોય ને
આ
એટલા લોકોને તું વાત કર બરોબર મારા સર્કલમાં જે લોક હોય એને હું વાત કરવું
તમારા સર્કલમાં કેટલા લોકો
મારા સકૅલમા સે
કેટલા
દસથી બાર લોકો,
તો દસ થી બાર મુું કરું એટલે સંખ્યા થઈ જાય,
મા આવી જેવી લોકો થઈ જાય ને
હું.
હ તો મારી ટીમ લોકો થાય તો આરામથી આપડે કામ કરી શકીએ
થઈ જાય પાડુંસ ભાડુએ સસ્તું પડે
હ તો એકવી લોકો થાય ને.
હમ્મ
તો એ લોકો ના માધ્યમ થી આપ જઈએ યાદ કરવા બરોબર
બરોબર
હ તો વેજ લોકો થાય તો હવે કામ કરીએ
હા
પેલા હું સંખ્યા થાય એટલે તું મને કે બરોબર એટલે આપડે હોટલ બુકિંગ કરી દઈએ
હોટલનું ભાડું
હ
ભાડું ભાડું રહેવાનું
હવે બધું મારે પૂછવું પડશે કે બધું પ્લાનિંગ કરીને કવું કે ભાઈ આટલું ભાડું થાય બરોબર પછી ટ્રાવેલ્સ નું કેટલું થાય એ બધું આપડે ગણતરી કરીએ હાલ આપડે એકવીસ જન ના એસ્ટિમેટ કાઢએ એકવીસ જન નું જે હે ને
હમ્મ.
એ એસ્ટિમેટ કાઢીએ કે એકવીસ જન ન જે પણ એસ્ટિમેટ થાય ને એ એસ્ટિમેટથી આપડે કામ ચાલુ કરીએ ચાલે ને
ચાલે ચાલે
હા તો એકવીસ જન નું ચાલુ કરીએ ચાલેને
ચાલે
હમ્મ અને હોટલમાં વાત કરીએ કે નોર્મલ હવે થ્રી સ્ટાર કરવી કે ફાઈવ સ્ટાર કરવી એક કામ કરીએ થ્રી સ્ટાર કરશું ને
હમ્મ.
તો વધી જશે એસ્ટિમેટ મતલબ ભાડું વધી જશે
હ
બરોબર તો એના કરતા એવું કરીએ આપડે કેમ સાઈડ આવ ખબર કેમ સાઈડ
હમ્મ હમ્મ
હા તો કેમ સાઈડ કરીએ ને તો ઉપર કેન્ડિડેટ સાતસો આઠસો રૂપિયા ભાગે આવે રેવાના
બરોબર તે
હ અને ત્રણસો ચારસો રૂપિયા પેલા ના થાય ટ્રાવેલિંગ ના બરોબર તો ભાગે પડ તા સોલ્જરી ગણતરી કરીએ તો બે હાજાર રૂપિયા જેવુ આવે તો જે આપડે એકવી લોકો હોય
હ હા
એમાંથી બે હજાર રૂપિયા એફોર્ડ કરી શકાય
હમ્મ.
હમ્મ.
હમ્મ હમ્મ.
કરી શકો ને
હા હા
હા બસ રે ને એ લોકો તું વાત કર
હમ્મ.
ભાગે પડતે આપડે બે હાજાર રૂપિયા આવે
હમ્મ.
બરોબર ને
બરોબર બરોબર
હા અને બીજું શું શું ફેસિલિટી જોએ
બધા કે એમ આપડે આપડે જેટલી સંખ્યા થાય જે એમ કે એમ હેડવાનું વળી
બરોબર હા તો ફરવાવામાં આપડે
હમ
બરોબર તો વરસાદ જેવું હોય ને તો એના કારણે એવી પ્લેસ પકડીએે કે જ્યાં આગળ વરસાદ પડતો હોય સમજી વાત ને અને સારું એટમોસફિયર હોય
હમ
બરોબર અને અહિયાંથી થોડોક આપડ બે દિવસમાં કેટલા દિવસ નો પ્રોગ્રામ સેટ કરીએે જ ચાલે
કેટલા દિવસ ન તમે કોહો
બે કે ત્રણ દિવસ ચાલે
ચાલે આપડે વાત કરી લો મોન શું થાય એમ
હમ
હું મારા મોણસ વાત કરલું અને તમે તમારા મોણસ વાત કર લો
બરોબર એમાં છોકરીઓ તારા સર્કલમાં કેટલી છે
મારા છોકમાં છોકરીઓ હશે ત્રણ થી ચાર
ઓકે ચાર છોકરીઓ તો છોકરા કેટલા હશે
છોકરી કોણ ચાર છોકરીઓ હતો છોકરા હશે કોણ હાથ થી આઠ જણા છોકરા હશે
બરોબર તો હાલમાં ચાર અગિયાર થયા
હા
હ અને મારે સર્કલમાં દસ થી બાર લોકો હશે બરોબર એમાં છોકરીઓ મેજ્યોરિટી વધારે હશે
હમ
થી આઠ છોકરીઓ છે તો આઠ છોકરીઓ એટલે એમ કરીને તેવી ચોવી લોકો થાય
હમ
સમજ એટલે તેવી ચોવી લોકો આવે તો આપડને બેનિફિટ વધારે સારો થાય
હમ હમ
બીજી વાત આપડે ભાગે પડતા પૈસા ઓસા આવે
હ હ
બરોબર તો તારીખ નક્કી કરો હું તારીખ નક્કી કર દઉ કે ભાઈ આજે કયો આપડો મહિનો ચાલુ છે સાતમો મહિનો ચાલુ ને
હા હ
હા આજે અગિયાર તારીખ થઇ છે
હમ સાતમા
હમ તો આપડે એક કામ કરીએ સાતમા મહિનાના વીસ એકવી તારીખ ગોઠવીે બરોબર અને તારા સર્કલ માં જે હશે એ કોલેજ વાળા લોકો હશે છે કે એ લોકો જોબ ચાલુ હોય
અમુક જોબ કરે કોલેજ વાળા લોકો એવું બધું એ
બરોબર તો મતલબ કોલેજ એ કરે અને જોબ એ કરે
હમમ.
બરોબર હા તો ચાલે તો તું પૂછી જોુ. કે એ લોકોને સેટરડે સન્ડે શર્ટ થાય. કે કોઈ વચ્ચે નો દેવ દિવસ લઈ
હલો
બોલો બોલો
તો વચ્ચેનોો દિવસ લઈએ તો ચાલે કે સેટરડે સંન્ડે લઈએ આમ તો એક વાર તું પૂછી જો કે ભાઈ સેટરડે સંડે લઈએે તો ચાલે વચ્ચે દિવમ તો જે રીતે એમના. ે થાય ને પ્રમાણે આપણેે પ્લાનિંગ કરીએ ટ્રાવેલ્સ નક્કી કરીએ બરોબર.
હા. કરાોકરા. હમ. બરોબર છેે. હા. હા.
તો આપડ એમની જોડે પેલા હજાર રૂપિયા લઈ લેવાના.
હમ. અછાર રૂપિયા આવી જાય.
હ અને બીજા હાજાર રૂપિયા રેને આપડે ત્યાં ફરવા જઈએે ને. ત્યાં એમને જોડે કઈ દેવાનું કે બીજા હજાર રૂપિયા તમારો આપડે ફરવા જઈએ ત્યાં આગળ તમારા.
હઈ છે. હ હમ. હમ. એ લોકો અમ ને ના. હા. સાચી વાત છે.
કે ત ટાઈમે કોઈ પ્રોબ્લેમ થઈ ગયો ઘણી વખતે કેવું કે બીજા ભાઈબ તો નહી આવતા. તો કે ભઈયો નહી આવતો.
એડવાન્સ મળ લઈ લેવાના તલથી.
હમ હમ એયાદ માનસ લઈ લેવાના.
પા બીજા એકણ જાય બીજા પહા એકણ જાય ને.
હા બરોબર એટલે થોડું રિવ્યુ પૂછી લો. કે આપડે કઈ પ્લેસ નક્કી કરીએ બરોબર ત્રણ ચાર પ્લેસ હું તને કઈ દઉં. બરોબર આપડે એટલે નક્કી કર. એ પ્લેસ વિશે થોડીક માહિતી જોઈ લો આ પ્લેસમાં આ રીતનું હ. પછી કઈ રીતનું ક્યાં જઈશું શું કરીશું. જ પછી કોઈ વ્યક્તિ હોયને જેમાં મારા જોડે વાતચીત કરવી હોય. તો એના જોડે હું વાતચીત કરી લઉ સમજ કે ઘણી વખતે કેવું હોય કે એના મ. પ્પા જોડે વાતચીત કરવાની હોય. નાના છોકરા નાના હોય થોડા બરોબર તો એ લોકોને ટેન્શન હોય. કે ભાઈ જ્યા હોતસ એકલા અમારા છોકરા જ હ હતા. બરોબર એટલે હું વાત કરી લઈશ કે ભાઈ આ રીતે ને આ રીતે આપડણે જઈએ છીએ. બરોબર. તો તું તારી રીતે વાત કર અને લોકો તૈયાર કર જેટલા મેક્સિમમ લોકો થાય ને. એટલું આપડે બેનિફિટ બરોબર.
એટલે વધારે થાય તો વધુ નહ આવે ને.
હા વધારે થાય તો વધો નહી આવે ધારો કે વીસ થી પચીસ ર થાય ને તો બેનિફિટ. તો ખબર પછી લોકો થાય ને
હા હા એવ જ્યા વધારે સંખ્યાઓ ઓછા પૈસા ભાગમાં આવે એમને
બરોબર.
હમ ઓકે ત આ.
એયા.
એં દ